ક બોલ. કઈ નઈ લાબ્રેરીનુંું કાર્ડ કરાવવા ગયા હતા લાઈબ્રેરી બાંચવા જેવું હત ર પેલું એક્સપાયર થઈ ગયું. હા ઘડાાઈ ગયો બે ત્રણ દિવસમાં આ આવી જશે
ચાલ અમારે લાઈબ્રેરી તું કાઢે અમે મારે ચાલુ છે લાઈબ્રેરી નું.
આમ તો ઘર કરતા વધારે શાંતિ ત્યાં જ હોય આમ તો મજા આઈ જાય.
હા એ શાંતિ હોય એ આટલો. અવાજ ના થાય એટલે વાંચવા બી વાંચું ગમ અને આપડે મગજ ફ ને ખરે બખાવ બખાવ એક બાજ છોકરા મસ્તી કરતા હોય એક બાજુની ટીવી ચાલુ હોય. એક બાજુ બાર છોકરા રમતા હોય એક બાજુ સાધન અવાજ હોય તો વાચવું જ કઈ રીતે.
હા પણ શું કેવાય મને તો આમ લાયબ્રેરીમાં મજા તો આવે પણ અમુ વાર ખંસી આવે ને તો વિચારવું પડે હવે ખાંસી ખાઈએ તો બધા આપડા હામે તકીીરે.
ખાંસી આવે તો બહાર જતું રવાનું બાર ખાંસી ખાઈને પાણી બાઈ પીને આ આવી જવાનું.
આમ તો મને ત્યાં જવાન શાંત હોય ને એટલે મને તો બહુ ગમેમ અને. નવી બુક લઈએ એની સુગંધ કેટલી મસ્ત આવે તમને શું ગમેત ત્યાંનું વધારે.
અમને તો અહી બૂક વાંચી બહ કેમે નવી નવી બુકો હોય કહાાનિયા હોય એ બાજુ પ્રોજેક્ટ હોય ને એટલે વા. સાંભળ ભોગામાં અલગ અલગ રૂમો હોય લાયબ્રેરી તો
હા રૂમો અલગ અલગ હોય એટલે અમુક વાર. એમ એમ ફરવાની એ મજા આવે બધે જોવા નિ એટલે બધા આપડા હમે જ તાકી રાેખી અવાજ નહીં કરે તો સારું અવાજ નહી કરે તો સારું.
હા એવું થાય છે અમારી ચાર પાંચ ફ્રેન્ડો હતી એટલે લાયબ્રેરી જતા બઉુ મજા આવતી. નાસ્તો કરતા વાળ આવીને નાસ્તો કરતા કોઈક દિવસ તો. લાયબ્રેરી વાંચવું ના ગમતું હોય તો બહાર ફરવા જતા ર બધા ફ્રેન્ડો હંગાર
હા એજ તો અને પાછું ગ્રુપ સ્ટળી જઈએ એટલે વાંચવાનું તો થાય નને બધા ધીમે ધીમે ધીમે ધીમે વાતો કરી જાય. તો પજે. વાંચી રહ્યું હોય ને એના અમે જોય ર એટલે સામે વાળા નોકવડ થઈ જાય એટલે એ મૂકી દે.
ના હવે લાઈબ્રેરી પેલું આવને કેબોલો આપડો આપડો મોટો કોઈને જોવાય બતાવાય દેખવા જ ના મ.
હા અત્ય્યારે તો એવું થઈ ગયું બાકી અમારી કોલેજની લાઈબ્રેરી માં એવું જ હોતું. પણ ત્યાં તો ટીચર બેસી રહેતા એટલે કોઈ અવાજ કરે ને તો બોલતા પાછા એટલે કોઈ જલ્દી અવાજ ના કરતો.
તમે કઈ બુક વાંચ્યું ગમે.
અમે તો હિસ્ટ્રી હિસ્ટ્રી વિષય તો મારતો તો અમે હિસ્ટ્રીની બુક કો વધાર લેતા મતલબ. મુગલ્સ પાછી પાટણ ન હિસ્ટ્રી બધી એવી રીતે અમારે એવી બુક લેતા જે અમારે એક્ઝામમાં લગતા એ કામ આવે એવી.
હા લાઈબ્રેરી તો આપડે જોતીય ને એ બુકો મળય ર આપડે ખ ન થાય દે કોય આ બુક મું લઈ જાઉ? એટલે અઠવાડયે પૂરથી લઈ જાય. આપડે ઘરે વાંચી્યું હો ને તો એ વાચતા ફાવે એમ તો લાયબ્રેરીમાં અલગ-અલગ બુકો મસ્તસ્ત બધી હોય.
હા બુકો નો તો લેવાનો તો વાંધો નહી. પહિ ઘરે આવીઈને અમુક થ એમને એમ પડી રે પ યાદ આવે કે ના આજ તો લાસ્ટ ડેટ આજે તો જમા કરવી જ પડશે ને કર એક્સ્ટ્રા પે કરવું પડશે
હા પ હ ટાઈમ થતો જતો રહ્યો હને તો આપે એક્સ્ટ્રા પે કરવો જ આપણે બો, આપણા કાડ રદ થઇ જાય.
હા, એ ટેન્શન અલગ. એટલે કોક બીજા નામ ઉપર લાવવી, એ એમનેય ટેન્શન. કોકને બીજાને બુક પાવ કેલાય મુવાજ કાર્ઢની લય તું મ લઇ યાર એમાંય આપડે કહીયએ કે ચલો આરી નહી જમા થાય તો પછી પેની ના પાડશે. તો બધું આપણા ઉપર આવશે.
અમાર તો હમણાં જ નવી લાયબ્રેરી થઈ ને એટલે બઉ એટલે બઉ સ્ટીક હ સરે નવા આયા હ એટલે લાઇબ્રેરિયન સર હ ને, એ બહુ અલગ હ એટલે બહુ જ સ્ટેક થયા. એટલે અવતા બંધ કરી દીધી લાઈબ્રેરી. અમ તો મજા આવશે.
આમ તો પબ્લિક લાયબ્રેરીમાં જવાની મજા આવે, પણ પબ્લિક લાયબ્રેરીમાં કેટલા બધા જણા હોય. તમને થોડો આમ પબ્લિક લાયબ્રેરીમાં અવાજ વધારે હોય આમ તો.
અવાજ, અવાજ તો હોય હ, પણ હ વાંચવા નું બરા બેઠા હોય એટલે મજા આવે. આપડે એવું થાય કે બધા વાંચે એટલે આપડે વાંચીએ. આપે વાચે વાચે વાંચીએ લે ને ઘરે આપેડે એવો એકલ ને એકલા કંટાળો આવે. આપે શું ખરે તો, આ કામ હોય ના કામ હોય એટલે વાંચું એ ના લાયબ્રેરી તો વા બધા વાંધતા હોયને, તો એવું થાય કેલા વાચ વાંચ જ કરે બધા વાંચ તો આપડે વાંચીએ. આપણે શું ક નવરાલ થઈને બેહી જઈએ?
હા, અને કોઈ પાર્ટનર મળી ગયું હોય જેને વાંચવું ગમતું હોય, તો એ આપડાને વાંચવા બેહાડી દે હરખી રીતે.
હા, આપણને કશું ખબર ના પડતી હોય ટોપિક વિશે. તો આપણે આપ ફ્રેન્ડ હોય ને આપ ફ્રેન્ડ નો આપણે મેસેજ કરીને પૂછી લઈ. તો પણ બહાર આવીને આપ કહી દે કે, આલો ટોપિક હ. એટલે ફ્રેન્ડ હો હંગાત હોય, એટલે આપણે ટોપિક આપણે કવર થઈ જાય. ન ઘરે બેઠા હોય તો ફોન કરીએ, ફ્રેડ ફ્રેન્ડ કરે હોય ના હોય તો શીખવાય. લાયબ્રેરીમાં શીખવાય મંડી જાય, ફ્રેન્ડો બેઠી હોય તો.
હ, અને લાયબ્રેરીની એક વાત સારી કે, તો કોઈ તમને ડિસ્ટર્બ ના કરે.
હા, ડિશ ડિસ્ટર્બ ના કરે. આમાં તો કકા હિરા કાકા, હા આખો દાડી અંદર આવે ને, તો એ ડિસ્ટર્બ થાય બધી છોકરી તો થઈ જાય.
વાંચવામાં કેટલી બધી છોકરીઓ આવે. એમ તમને કેટલા બધા લોકો મળે અને એમને નવા નવા ચારો એ તમને જાણવા મળે કે લાયબ્રેરી માં એમને શું શું વાંચે, પછી આપ આપડે કોઈ તૈયારી કર તા હોય ને, અને એમના કંઈક જોબ વોબ લાગે હોયને, તો આપડે ને એમે કે કે ચલો, મારા જોડે થોડા નોટસ પડ્યા તો તમને આપી દે તો. આપડા ને એમે ફાયદો થાય લાયબ્રેરીને જવાનો.
હા, અમારા છોકરો કરેલા છોકરાઓ લાયબ્રેરી છોકરાઓ તો વ્યાસવાની જગ્યા ન, તો છોકરા તો પછી એમ તો ભાઈ બેઠા હોય, શું કરે? જગ્યા ના હોય તો પછી શું કરે?
હા, પ્રાઈવેટ પણ આપડે પ્રાાઈવેટમાં ફી ભરીને જઈએ ને, એમાં તો આપડને અલગ આપી જ દે.
હા, પ્રાઇવેટ માં આપી દે, પણ પબ્લિક તો આવું વસ્તી એટલે પબ્લિકમાં તો કેવું હોય? પબ્લિક બહુ વધી જાય એટલે છોકરાઓની સિકકીમ વધી જાય. છોકરીઓ ની આવતી એટલી બધી, છોકરાઓ બઉ જ હોય. છોકરાને જગ્યાએ નહીં હોતી બેસવા માટે. છોકરીઓ એમ તો, અમુક સીટો ખાલી પડી હોય એવું થાય પછી.
હ, પણ મોટી લાયબ્રેરી, જેમ કે યુનિવર્સિટીની મોટી લાયબ્રેરીઓ હોય ને, એમાં જઈને તો આમ તો જગ્યા મળી જાય, પણ અત્યારે તો જે કોલેજ નહીં જતા ને, એ પણ આઈ જાય. પેલા તો અલાઉડ નહીં હોતું. કોલેજ વાળા સિવાય કોઈને લાયબ્રેરીમાં આવવાની. પણ આ તો કે, અમે કોલેજ વાળા છીએ એમ કરતા કરતા બધા જે બોર્ડની ને દસ-બાર વાડા ને, એ આ આવી જાય.
હા, પેલા તો અલાઉડ નતું. પેલા તો કોલેજ એટલે કોલે વિદ્યાર્થીઓ જાય, તો દસ વા હોય બાર ના, વા હોય તો કેમે? ખોટા પાસ કઢાઈ દે કે અમે દસ પેલા કોલેજમાં એમ કરીને કઢાવી દે કાળે એટલે પછી આઈ જાય ઈ લોકો એવા જોવા
હા, એ જ તો.
એ લોકો એ લોકો માટે નવી અલગ લાઈબ્રેરી બનાવતા હોય ને, તો ચાલે. એ તો કોલેજ જવાની ડિસ્ટર્બ ના થાય. આ તો કોલેજ જવાનું પછી ડસ્ટર્બ થાય.
હમ અને આપડે કોઈ દિવસ વાંચવાનું ના ઈચ્છા હોય તો આપડે કઈક કહાની ની આપડે કોઈ લઈ અકીએ બુક કઈ સારી
મારે તો ઘણું કામ ના હોન તો હું તો હન કોમેડી બુક લેજો હપિય કહાની આવે ને બધી જ બુક ખાલી વાંચવા લઇ જઉ ઘરે બેઠી હોય તારે વાંચી જય તો મજા આવે વાંચવાની
અમે તો ત્યાંય વાંચીએ અમે તો ત્યાં જ વાંચીએ બાકી ઘરે આઈને પાછું બીજું બીજું બીજું કરવા માંડીએે
ના હું એ ઘરે તો હો ને યાર બ વાંધી નઈ પણ જે કોમેડી બુક હોય આપે જોક ની એ બઘી વાંચી એટલે મજા આવે મગજ ફ્રેશ રે
હા અને લાયબ્રેરી ની એ વાત સાચી હારી કે રોજ રોજના ન્યૂઝપેપર આવી જાય એટલે તમને કરંટ અફેર્સ જોતા હોય તો એ તમે લઈ શકો કો આમ રોજ વાંચીન
હા આપડે જે જૂના જોતા હોને ન્યુઝ પેપર એ મળે જો એ લાઈબ્રેરી તો નયુઝપેપર હ ને કેટલાય પડ્યા હોય
હા રોજ નવા આવે એટલે તમે રોજની ખબર એ મળી જાય અને તમે પેપર વાંચતા પણ શીખી જાવ એ મારા સર હતા ને એ કરટ અફેર્સ નીકળતા એ શીખવાડતા અને છાપુ વાંચતાય શીખવાડતા કે બહુ સારું કેહેવાય રોજ ચા છાપુ વાંચો ને તમે સવાર માં તો
અમાર તો હ લાાઈબ્રેરીમાં અલગ રૂમર્ કરંટ અફેર એટલે આ જે ન્યુઝપેપર છે ને વાંચવા માટેનો એ બધા કાકા અદા દાદા બધા આવતા હોય વાંધતા હોય અલગ રૂમ હોય લોકોને ડિસ્ટર્બ ના થાય કે આપડે ડિસ્ટર્બ ના થાય એ અલગ રૂમ જ છે આખો જે ન્યુઝપેપર વાંચવા હોય ને એ લો કો માટે અલગ પછી જે બુક હોય ને બુક માટે રૂમ અલગ પાણી પીવા માટેનું અલગ બધું અલગ અલગ લાયબ્રેરી તો કેટલી મોટી બહુ જ મોટી છે
હા અમારે તો કોલેજની લાઈબ્રેરી માં અમે પેલા જતા ને તો અમારા જે ક્લાસ ના સર હતા ને રોજ સવારે ત્યાં છા પુ વાચતા અને અંદર થી કરન્ટ અફેર્સ હોયને નીકળતા એ રયા તૈયારી કરાવતા પરીક્ષાઓની એટલે એટલે એક સેશન અમારું એ લઇ લેતા કે કરટ અફેર્સ કેવી રીતે નીકળાય એવી રીતે
અમારે લાયબ્રેરીમાં એક સર હ ને દસ સોમવારે હ ને બધા જેં કરંટ અ ફેર કરતા હોય એ લોકો બધા ને શીખવાડે એ કઈ રીતે કઢાાય ન્યુઝપેપર લાવ આવે ને એટલે ન્યુઝપેપર કાઢતા શીખવાડતા એ સર અલગ જ સોમવારે દસ સોમવારે લેક્ચર તો હોય એમનું લાયબ્રેરી જવું ને જે જવું હોય ત્યાય સર હોય
હા એજ તો
અને જે હિસ્ટ્રી આ ને હિસ્ટ્રી વિશે હર મંગળવારે હોય લેક્ચર
હા બાકી શું કેવાય લાયબ્રેરીમાં વાંચવાની મજા આવે છે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ બુક તમને મળી જાય વાચતા વાચતા તો તમે એમાંથી નોટસ બનાય હકો હાઈલાઈટ કરી શકો બધું કે આમાં મળી ગયું તો‌ તમારે બાર થી બુક લાવવાની જરૂર ના પડે પૈસા ખર્ચીને તમને એમાંથી ગોતતા આવડતું હોય ને તો તમે એમાંથી ગોત ઈ ને જવાબ આપી હકો
હા લાયબ્રેરીની બુકો મસ્ત બનાવી વી બધી અલગ પડી જ હોય આપે જે જોતી હોય ને જે જૂની હોય નવી હોય આપડે મળી જ પ ટાઈમ સર આપડે હન જમા કરાવવી પડે આ વાંચવાનું વાંધો ના આવે તો અમુક તોર જમા ની કરાવ ને એટલે ચોપડી ખોવાઈ જાય એ લોકો પ ક જો આપડે જમા કરાવી જ પડે.
હ, અને સાચવી એ પડે ને, ફાટી બાટી જાય તો આપડે જ પૈસા આપે.
હા, પૈસા તો આપવા જ પડે આપે સાચવવી એ પડે પછી એવી રીતે.
અને શું કેવાય, અમે તો કોલેજમાં એક્ઝામ આવતી એટલે અમે તો કોલેજમાં બુક એ હિસ્ટ્રીની બુક પડી હોય ને, અંદરથી જ જવાબ બનાવી દેતા અને સેમ એવો જ હતો, કેમ કે એક વાર અમાર સરના મેમે જોયા હતા ને એની અંદર જવાબ આપી આપી ને કેતા હતા. તો અમે એ લાયબ્રેરીમાં જઈને એની એ બુક લઈ લીધી અને એમાં થી બધા ચારે ચાર પ્રશ્નો ના જવાબ કરી દીધા, એટલે શું, એટલા પૈસા બચી ગયા.
સાચી વાત, આમ પૈસા ને એટલું બધું વાપરવા ના પડે, બધું જે જોતી હોય ને લઈ લે, હું તો આપડે જી ની બોલા સામાન. સામાન્ય જ્ઞાન બહુ જ પૂછાય, ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરતા હોય ને લોકો માટે.
હા હા, એ તો વાત સાચી. અને વારસાની બુકો એ બહુ હોય, એમાં એ તમને બહુ જ જોવા મળે, વારસાની. કંઈ વાંચવીને કંઈ ના વાંચવી, એ જ ખબર પડી જાય, ખબર ના પડે કે સાંસ્કૃતિક વારસો વાંચીએ કે ઐતિહાસિક વારસો.
તમારે ના હોય તો લિસ્ટ બનાવી દે, આનું કે હું આ ચોપડી લઈ જાઉં, હું આટલા દિવસોમાં પૂરી કરી દઈશ. પાછી બીજા દિવસ ચોપડી લઈ જઈ, તો એટલા દિવસ પણ પૂરી કરી દે. એ તમે ચોપડી વાંચવા મન. પ્લસ, લાયબ્રેરીમાં આવતા જતા હોય ને, એટલે તને લાબ્રેરી માં ખબર પડી જાય બધી
અને અમારે તો લાઈબ્રેરી વાળા ટીચર એટલા સારા હતા, બુક ના હોય ને તો એ. સ્પેશિયલ અમારા માટે મંગાઈ આપે.
હા, અમારી બુક ના હોય ને તો અમે સરને કહીએ, સર મંગાવી હાલ. હવે નવા સર આવેને, બઉુ ઠીક.
અમારે તો ક્યાર ના એજ છે, એ એરિયા જ મે એમ. રોજ આઠ વાગે લાઈબ્રેરી આવે. અને બધું લઇબ્રેરી નું કામકાજ એ રહ્યા જ કરે, એ ને એક દાદા
અમારે એવું એક સર હતો ને એક દાદા પણ એ સર હતા ને, રિટાયડ થઈ ગયા હતા. હવે બીજા સર આયા. એટલે બઉુ જ ઠીક. ખાઈ નીચે કચરો પડ્યો ને, તો આ જ બને, બધા ન આય બને.
હા, એટલે અમારે અમારે તો ચપ્પલ પહેર્યા વગર જવાનું હોય.
અહિયાં તો કોઈ સાંભળતો જ નહીં, બસ ચપલ પહેરીને જાય એટલે ગંદુ તો થવાનું. પછી કચરા વા બે ના સાફ કરે, એટલે સાફ કરે. એટલે સરને કહી દઈએ, સર બોલો બધાને. છોકરીઓને બોલે ને, છોકરાઓને બોલો, ચંપલ પહેરી નહીં આવવાનું, તો કોઈ વાપરે જ ન તો ચંપલ પહેરી ને જ જાય બધા.
હા, ના અમારે તોલા. કોલેજની લાઈબ્રેરી એટલી મોટી ના હોય, એટલે શું કેવાય? ટીચર કે, એમ તો કરવું જ પડે, નય તો તમને આવા ના દે બીજી વાર.
ના તો પે પાર વેઠો હોય ને, એટલે વાંધો ના આવે. હા, હારે મૂકું ફોન.